હાલો.
હા અવાજ આવે છે?
હાલો...
હલો
અવાજ આવે છે?
હા. મારો અવાજ આવે છે?
હા હા બોલો બોલો
હા કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો?
બસ મજામાં અત્યારે તો આમ મે નીચે જોયું કે એક પિતા ને પુત્ર વચ્ચે ઝઘડો થતો હતો. તો મને એવું થયું કે પરિવારમાં એકતા વિશે થોડી ચર્ચા કરીએ.
હા હા બોલો બોલો
હમ આમ કેહેવાય ને કે પરિવારે એવા લોકો નો સમૂહ છે જે માત્ર લોહીના સંબંધો જ નહીં પરંતુ પ્રેમ અને જવાબદારીથી એકબીજા સાથે જોડાયેલા હોય છે.
હા હા સાચી વાત છે.
હા માતા-પિતા, દાદા-દાદી, ભાઈ-બહેન, પતિ-પત્ની, અને સંતાનો મળીને પરિવાર બનાવે છે.
હા અને એકતા તો આમ એવી શક્તિ છે ને જે અશક્ય લાગતા કાર્યને પણ શક્ય બનાવી શકે છે જયારે આ એકતા પરિવારની અંદર હોય ત્યારે દરેક મુશ્કેલી સરળ બની જાય છે ને કેહેવાય છે ને કે જ્યાં પ્રેમ વિશ્વાસ અને એકતા હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ આપમેળે આવે છે.
હા અને એકતા એટલે પરસ્પર પ્રેમ, વિશ્વાસ, સહકાર, સમજણ અને ક્ષમાશીલતા અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનવું
હા સાચી વાત છે અને પરિવાર આપ આપણા જીવનની પ્રથમ શાળા છે અહીં તી આપડે પ્રેમ, સંસ્કાર, જવાબદારી અને સહકાર જેવા જીવન મૂલ્યો શીખીવે છીએ.
હા બરાબર છે. અને પરિવાર માત્ર એક છત નીચે રહેતા લોકોનો સમૂહ નથી. પરંતુ તે પ્રેમ, વિશ્વાસ, લાગણી, સહકાર અને ત્યાગથી બંધાયેલું એક પવિત્ર બંધન હોય છે. જો પરિવારમાં એકતા હોય તો મુશ્કેલમાં મુશ્કેલ સમય પણ પસાર કરી શકાય છે સરળતાથી પરંતુ જો પરિવારમાં એકતા જ ન હોય તો સંપત્તિ, વૈભવ અને સુખ સુવિધાઓ હોવા છતાં પણ શાંતિ શાંતિ મળતી નથી.
હા અને પરિવારમાં એકતા એટલે આપણે આમ પણ કહી શકીએ કે દરેક સભ્ય એકબીજાનો આદર કરતો હોય સુખ દુઃખમાં સાથે ઉભા રહેતા હોય. મતભેદ હોવા છતાં મતભેદ ન રાખે અને એકબીજાની લાગ લાગણી ઓને સમજે એને આપણે કહી શકીએ પરિવાર માં એકતા
હમમ બરાબર છે. અને આમ પરિવારમાં એકતાનું ઘણું મહત્ત્વ હોય છે. જેમ કે પ્રેમ અને લાગણીમાં વધારો થાય છે. હવે એકતા વાળા પરિવારમાં દરેક સભ્ય એકબીજાને પ્રેમ કરે છે. ત્યાં ઈર્ષ્યા, દ્વેષ અને અહંકારને સ્થાન હોતું જ નથી.
હા એ તો સાચી વાત છે.
પછી આમ પરિવારમાં એકતા હોય તો આપણને સુરક્ષાની લાગણી પણ અનુભવાય છે. હવે પરિવારના સભ્યો એકબીજાનો આધાર બને છે. મુશ્કેલીના સમયમાં પરિવાર જ સૌથી મોટો સહારો બને છે.
હા કેમ કે દરેક પરિવારના સભ્યો ના આમ વિચારો અલગ હોઈ શકે છે. પરંતુ જો વાતચીત, સમજણ અને પ્રેમ હોય તો કોઈ પણ સમસ્યાનો ઉકેલ સરળતા થી આવી શકે છે.
હા બરાબર છે. અને આમ માનસિક શાંતિ પણ અનુભવાય છે. હવે ઘરમાં પ્રેમ અને સમજણ હોય તો દરેક સભ્ય ખુશ રહે છે. અને તણાવ, ઝઘડા, ચિંતા ઓછું થાય છે.
હા એ તો સાચી વાત છે. પરિવાર માત્ર લોહીનો સંબંધ તો હોતો નથી પરંતુ લાગણી, વિશ્વાસ અને એકબીજાના સાથ નો સુંદર બંધન છે.
હા બરાબર છે. અને બાળકોને પણ સારા સંસ્કાર મળે છે. હવે બાળકો જે વાતાવરણમાં ઉછરે છે, તેવો જ તેમનો સ્વભાવ બને છે.
હા એ તો સાચી ઘણી સાચી વાત કીધી તમે.
હા અને પરિવારમાં જો એકતા હોય તો ત્યાં ઉછરેલા બાળકો જવાબદાર સંસ્કારી અને કરુણાવાન બને છે.
હા અને આજના સમયમાં પણ લોકો પોતાના કામમાં ખૂબ જ આમ વ્યસ્ત થઈ ગયા છે. મોબાઈલ અને સોશિયલ મીડિયાના વધ વધતા ઉપયોગને કારણે પરિવાર સાથે વાતચીતનો સમય જ એમનો ઘટી રહ્યો છે. ઘણા લોકો આમ એક જ ઘરમાં રહેતા હોય છે પરંતુ સાથે બેસીને વાત કરવાનો પણ સમય કાઢી શકતા નથી.
હા બરાબર છે અને આમ જો પરિવારમાં એકતા હોય તો મુશ્કેલ સમયમાં પણ આપણને શક્તિ મળે છે, હવે બીમારી આર્થિક સંકટ અથવા કોઈ દુઃખદ ઘટના આવે ત્યારે પરિવાર જ હિંમતપૂર્વક તેમનો સામનો કરી શકે છે,
હા એવી આર્થિક સંકટ વાળી પરિસ્થિતિમાં પરિવાર જ એમને જોઈતા પૈસા પૂરું પાડતું હોય છે બહાર ના લોકો સાથે માંગવા જયા કરતા જો પરિવાર સાથે જ આપણે માંગી લેએ તો એ લોકો આપણને પૂરું પણ પાડે છે,
હા બરાબર છે, અને પરિવારમાં એકતા તો જાળવવી જ જોઈએ જેમ કે પ્રેમ રાખવો જોઈએ વિશ્વાસ રાખવો જોઈએ આમ સંબંધોની સૌથી મોટી શક્તિ પ્રેમ જ હોય છે, પ્રેમ હોય ત્યાં મતભેદ પણ સરળતાથી દૂર થઈ જાય છે.
હા એ તો સાચી વાત છે.
હા અને વિશ્વાસ તો રાખવો જ જોઈએ વિશ્વાસ વગર તો કોઈ, સંબંધ ટકતો નથી.
હા એ તો સાચી વાત છે. અને માતા પિતા તો પરિવારમાં એકતાનો આ મુખ્ય આધાર હોતો હોય છે. તેઓ બાળકોને આમ સારા સંસ્કાર આપે છે અને પરિવારને જોડીને રાખતા હોય છે. બાળકોની પણ ફરજ છે કે તેઓ માતા પિતા પિતા નો આદર કરે વડીલોનું સન્માન કરે અને પરિવારના દરેક સભ્ય સાથે આમ પ્રેમથી વર્તે.
હા બરાબર છે, અને આમ ખુલ્લો સંવાદ પણ હોવો જોઈએ હવે. સમસ્યાઓને મનમાં રાખવાના બદલે શાંતિથી વાતચીત કરીને તેને ઉકેલવી જોઈએ.
હા તે સહેલું પડે.
હા અને આજકાલના પરિવારમાં આમ જોવા જઈએ તો, કામ ના લીધે વધારે ઝઘડા થતા હોય છે કે મારે વધારે કામ કરવું પડે, હા કોઈ કામ કરતું જ નથી એવી રીતે તો જવાબદારીઓ વહેંચવી જ જોઈએ હવે ઘરના દરેક સભ્ય પોતાની ફરજ, નિષ્ઠાપૂર્વક બજાવવી જોઈએ.
હા અને, ક્ષમા રાખવાની ક્ષમા કરવાની પણ આપણે આમ ભાવના રાખવી જોઈએ. કે કોઈ પણ કોઈ એવા ઝઘડા થયા. તો તમારે સામેવાળા માણસને માફ કરી દેવો જોઈએ તો, બંને વચ્ચે ઝઘડો મોટો ના થાય અને પરિવારની એકતા ના ભાંગે,
હા બરાબર છે અને એકબીજાને સમય આપવો જોઈએ. આજના વ્યસ્ત જીવનમાં પરિવાર સાથે થોડો સમય, વિતાવવો ખુબ જ જરૂરી છે. સાથે ભોજન કરવું જોઈએ, વાતચીત કરવી જોઈએ. આનંદની ક્ષણો વહેંચવી જોઈએ.
હા કોઈ નાના નાના પ્રસંગો હોય તો પણ સાથે મળીને ઉજવવા જોઈએ.
હા. અને આમ પરિવારમાં એકતા ન હોવાનાં પણ ઘણાં કારણો છે. જેમ કે લોકોમાં અહંકાર, સ્વાર્થ, ક્રોધ, ઈર્ષ્યા, પૈસાનો લોભ, સંવાદનો અભાવ અને એક બીજાને સમય ન આપવો અને આજકાલ સૌથી મોટી, મુશ્કેલી છે જે મોબાાઈલ અને સોશિયલ મીડિયાનું અતિશય વ્યસન.
હા.
તો આ બધાથી, આ બધાથી સંબંધોમાં અંતર આવે છે.
હા અને એના કારણે મતભેદ વધતો હોય બધા વચ્ચે.
હા અને જે લોકોમાં પહેલાંથી જ ક ક્રોધ અને ઈર્ષ્યા અને પૈસાનો લોભ હોય. તો તેમનું સંતાન પણ તેમનાથી તેવું જ શીખશે ને.
હા એ તો ઘડે સાચી વાત કીધી, અને પૈસા મોટું ઘર કે વૈભવ પરિવારને સુખી બનાવી શકતા નથી. સાચો સુખ તો પરિવારના સભ્યો વચ્ચેના પ્રેમ વિશ્વાસ અને એક તામાં જ વસ્તુ હોય છે. મુશકેલ સમયમાં પરિવારનો સાથ જ સૌથી મોટી તાકાત બનતી હોય છે આપડે.
હા બરાબર છે, અને આપણી ભારતીય સંસ્કૃતિમાં પણ સંયુક્ત પરિવારનું વિશેષ મહત્ત્વ છે.
હા.
તેમાં બાળકોને વડીલોનો પ્રેમ મળે છે. સંસ્કારો મળે છે અને દરેક વ્યક્તિ એકબીજાની મદદ કરે છે. ભલે આજે હા ભલે આજે નાના પરિવારોનું પ્રમાણ વધ્યું હોય. પરંતુ એકતા અને લાગણી બંને પ્રકારના પરિવારમાં જાળવી શકાય છે.
હા એ તો સાચી વાત છે. અને સંયુક્ત પરિવાર હોય બોલો બોલો.
હા બોલો આંધો નહી.
સંયુક્ત પરિવાર હોય કે એકલ પરિવાર હોય બંનેમાં એકતા આમ સૌથી મહત્ત્વની વસ્તુ છે.
હા સાચી વાત છે અને, ભારતીય સંસ્કૃતિમાં પરિવારને મંદિર સમાન માનવામાં આવે છે, હવે કહેવાય છે ને કે વસુદેવ કુટુંબકમ, આખી દુનિયા જ એક પરિવાર છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી.
હા જ્યારે આપણે, પોતાના પરિવારમાં પ્રેમ અને એકતા જાળવીએ છીએ. ત્યારે સમાજમાં પણ ભાઈચારો વધે છે.
હા એ તો સાચી વાત છે. અને પરિવારની સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં પરંતુ પ્રેમ વિશ્વાસ અને એકતા હોય છે.
હા બરાબર છે, આમ એક ઉદાહરણ કહ તો આપડે લાકડીઓ હોય. તો એમાં એક લાકડી સહેલાઈથી તૂટી જાય છે. પરંતુ જયારે આખું જૂથ હોય લાકડીઓનું. તો એને તોડવું મુશ્કેલ બને છે. તેવી જ રીતે પરિવારમાં એકતા હોય. તો પરિવાર સારી રીતે રહી શકે છે.
બરાબર છે સો ટકા ની વાત કરી તમેં. વાંધ સારું સારું ચલો. પછી પછી વાત કરીશું.